કેમ છો
બસ એકદમ મજામાંચી બોલો તમે કેમ છો
બસ તમારા રાજમાં
અરે સરસ સરસ તો જમ્યા કે બાકી હજુ
એવ જોવીી લીધું
બસ ત્યારે તો આમ ખાતા પીતા જ રહેેવાનું હો આ તો એક મસ્ત વિષય મળે તો મેં કીધું આજે ચર્ચા કરીએ તમારી જોડે કે રોજ કસરત કરવાના ફાયદા
હા ખુબ સા સરસ વાત છે આ તો
તો તો ચાલો ત કરીએ આપડા આજે ચર્ચા ચાલો આમ તો હું તો કેને આમ રોજ કસરત તો કરવી જ જોઈએ પણ પણ આજકાલ જે ને ઘણા લોકો કામમાં એટલા વ્યસ્ત થઈ જ જાય છે ને કે કસરત કરવાનો કાઢવો બહુ મુશ્કેલ થઈ જતો હોય છે એ લોકો માટે પણ હું તો માનું કે આમ થોડોક ટાઈમ તો કાઢવો જ જોઈએ શરીર માટે. નહી તો છે, ને આપણું શરીર એકદમ નબળું પડતું જાય છે.
અરે તમે બિલકુલ સાચી વાત કરી હો સાહેબ. ઘણા લોકો માને છે, કે કસરત એટલે માત્ર જીવનમાં જવું પરંતુ એવું ન નથી સવારે કે સાંજે. થોડું ચાલવું દોડવું યોગ કરવો અથવા. સરળ સ્ટ્રેચિંગ કરવું પણ કસરત જ છે, જેનાથી શરીર. ખુબ સારું રહે
હા હા એ તો છે, કે જો દોડ્યાનું ચાલવાનું આ બધું રાખીે ને તો આપડું શરીર તો એકદમ સારું જ રહેતું હોય છેને આમ રોજ. કસરત કરવાથી કેવું કે. શરીર એકદમ તંદુરસ્ત રહે શરીરમાં શું કેવાય આમ. ચડપણતા આમ એકદમ આવી જાય આપડા. અને આખો દિવસ છે ને કામ કરવાની એવી મજા. જ્યાં આવે ને અને થાક પણ ઓછો લાગે
હા સાચી વાત છે હું તો દરરોજ કસરત કરું અને મનમાં અને મનમાં પણ પ્રસન્ન રહે કસરત કરવાથી. જ્યારે કસરત કરીએ. જયારે કસરત કરીએ ત્યારે. શરીરમાં શરીર માં નવી ઉર્જા નો અનુભવ થાય.
અવાજ આવે છે મારો હલો
હા હા
હા હા બોલો બોલો.
હા આપડે જયારે કસરત કરીએ ને ત્યારે શરીરમાં નવી ઊર્જાનો અનુભવ થાય કામમાં ધ્યાન પણ વધુ સારી રીતે રહે છે.
એતો છે, હા કેમ. કે ઘણા લોકો કહે છે, કે તેમની પાસે સમય જ નથી. પરંતુ જો દિવસમાં માત્ર વીસ ત્રીસ મિનિટ પણ કાઢીએ ને. તો બહ સારી વાત છે, વીસ ત્રીસ મિનિટ મોબાઈલ. છો જોવા કસરત વધારે થઈ જાય તો તમારું શરીર એકદમ તંદુરસ્ત ને સ્વચ્છ એકદમ પૂરતી વાળું રે.
સાચી વાત છે. ઘણા લોકો કહે કે કસરત ચાલુ કરશું કે ચાલુ કરશું પણ તે ચાલુ નથી. થી કરતા તે કહે છે કે મહિનાની પહેલી તારીખથી કરીશું અથવા સોમવા ત્યારથી કરશું પરંતુ તે લોકો. લોકો તેમનો સોમવાર કા તો મહિનાની પહેલી તારીખ આવતી જ નથી. અને શરૂઆત ધીમી ધીમી કરવી જોઈએ.
હા એ તો બિલકુલ સાચી વાત કહી તમે. કે બઉ લોકો છેને ટાઈમ શું કેવાય ટાઈમ જ આપતા જાય પણ. પોતાના માટે જ છે, બીજા તો કોઈ ખાલી કે કે કરો તમે કસરત તમે જ. કરશો તો તમારા માટે જ ફાયદો છે, નહી તો તમે પાચાસ વર્ષની ઉંમરે વ્હીલચેર પર જતા રહો તો શું કામનું.
સાચી વાત છે સાચી વાત છે અત્યારથી કસરત કરવું જ જોઈએ અને એક જ દિવસમાં વધારે કસરત કરવાથી શરીર શરીરમાં તકલીફ પણ થઈ શકે તેનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ
હા એ તો એ તો અમે સાચી વાત કીધી કે ભાઈ પેલા જ દિવસે જઈને વીસ કિલો ના ડંબલ ઉચકો તો પછી હાથ તૂ પીજજ એલાા પેલા બોડીને સ્ટ્રેચિંગ કરવાની એને કસરત પછી પછી ચાલુ કરાના ધીમે ધીમે તેના ઘણા ફાયદા મિલે આપણને
સાચી વાત છે સાચી વાત છે ક્યારે પણ કસરત આપણા શરીરના શરીર ના પ્રમાણે જ કરવું જોઈએ શરીર ક કહે કે ના તો આપ કરતા જઈએ તો શરીરને ખુબ નુકસાન થાય અને ખૂબ રોગો અને ઇન્જરી પણ થઈ શકે
હા હા એ તો તમે બહ સાચી વાત કીધી હ કે જો આપણેે બહુ સાપ એ આપણેે ધ્યાન ના રાખીએ અને પહેલા જ દિવસે બધું બહુ કસરત નાખને તો આપણને આપણા શરીર ને નું નુકસાન પણ થાય અને આમ છે ને પછી હ પૂછે કસરત કરવા લાયક જ ના રહીએ અને મન તો એવુંમ છે ને કે જો હું તો શું કવ કે છે ને સવારમાં એકદમ કસરત કરવું પસંદ કરે છે હું હું તો સાંજે કસરત કરવું વધારે પસંદ કરું છું પણ તમે શું વધારે પસંદ કરો
ના હું તો સવારે પાંચ વાગે ઉઠીને સૌથી પેલા તો પ્રાણાયામ કરું પછી શું છે ને હા મરીન ડ્ર
હલો અવાજ આવે છે મારો હલો હા હા તમારો હોવાજ જાય છે મેંજ ને તું લાગે તમારું
હલો
હા હા તમાર નેટ જતું લાગે છે હલો
હા હા હલોો હલોો
હા બોલો બોલો શું કેતા હતા તમે કસરત તમે સવાર કરો છો એવું
હા તમારે દોડવા જવું મદીન ડ્રાઈ પર ઠંડા ઠંડા પવનમાં તેથી મારા શરીર માં ખુબ તાજગી રહે અને તંદુરસ્તી પણ મેન્ટેન્સ છે
હા એતો સાચી વાત છે હ પણ હું તો એવું માનું કે તમે જો મુંબઈમાં રહેતા તોયને તો તમાર વગર સહકાર કસરત કરે કરત થ જ સાચી વાત કે નહી તમારું શું કેવું છે તમે રો છો એટલે તમને ખબર છે કે કસરત તો આમ શરીરને છે ને એકદમ તાજગી આપે પણ હવે ત્યાં પછીને આમ આખો દિવસ આપણું શરીર એટલું બધું આમ એક્ટિવ હોય ને ત્યાં આગળે કે પછી કસરત કરવાની જરૂરત જ ના પડે માર તો એવું માનવું છે
સાચી વાત છે મુંબઈ શહેર જ એવું છે જેમાં તાજગી અને ફૂરતી પહેલાથી રહે છે અને લોકોમાં પણ તાજગી અને ફૂરતી રહે છે
હા પણ હું તો જોઉં છું કે ઘણા બધા લોકો તો છે ને ત્યાં આગળ બી દરરોજ કસર ર ને બધું કરતા હોય છે કે કસરત તો આમ અહિયાં હોય કે ત્યાં હોય પણ બધા કરવી તો જોઈએ જ એ તો સાચી વાત છે
સાચી વાત છે હું તો કસરત કર્યા પછી ખુબ પૌષ્ટિક આહાર લેવા પસંદ કરું છું પછી ઓફિસ માટે જઉં છું
અરે સાચી વાત છે કેમ કે કસરત એલી કરવાથી છે ને શરીર ને તાકત ના મળે કસરત સાથે આપડે છેને પન પોષક તત શું કેહેવાય તત્વો પણ આમ લેવા જોઈએ કે જેમ કે ચણા આમ કઠોળ છે એટલે ચણા છે પછી સોયાબીન છે પછી મગ છે એ બધું બી ખાવું જોઈએ તો આપડા શરીર ને છે ને તા
સાચી વાત છે રોજની જિંદગી માં કસરત કરવું જરૂરી છે તમે તમારો બીજો પછી તમે શું કરો બપોરે સવારે ઉઠીને
જો સવારે ઉઠવું પેલા તો તો પછી તો કશું ના હોય કેમ કે ઉઠીને તો કેવું કે નાના મોટા કામ હોય એ પતાવવાના પછી બપોરે તો ખાવાનું ને પછી સુઈ જવાનું બપોર પછી સાંજે ઉઠીને કસરત કરવા જવાનું કેમ કે કસરત બહુ જરૂરી છે કસરત વગર તો આમ દાડો છે ને અધૂરો અધૂરો લાગી જાય હમ અને પ શું ના ના ના ના ના ના હજુ તો હજુ હમણાં જ કોલેજ ચાલે છે એટલે જવાની જરૂર નથી તેવું છે નથી
અચ્છા ખુબ સરસ
એટલે કેવું કે અત્યારથી શરીર ઉપર ધ્યાન આપે ને કસરત કરીને તો આગળ જઈને બહુ કામમાં લાગે લોકોને ઘૂંટણના ઘસારા થઈ જાય છે કેમ થઈ જાય છે એ લોકોએ કસરત ના કરી હોય એટલે અત્યારથી જો કસરત કરવાનું ચાલુ કરે ને તો આપણને એ બધું ના થાય
ખુબ સાચી વાત તમારી તમે ખુબ સરસ વાત કરો છો અને આ શરૂઆત આપડે તો ધીમી ધીમી કરવી જોઈએ પણ મારું તો એવું માનવું છે કે એની સાથે સાથે યોગા પણ જરૂરી જ છે
હા એ બી સાચી વાત કીધી તમે જેમ હમણાં ના ગયો ઇન્ટરનેશનલ યોગા કડે લોકો કેટલા બધા યોગા કરતા હતા પણ હું તો એવું માનું કે ખાલી એ દિવસમાં પણ બતાવ મૂકવા માટે યોગા કરવાને એ વ્યાજબી નથી આખું વરસ યોગા કરવું જોઈએ લોકો આમ વરસ ના વચલા દાડે યોગા કરે એવું ના ચાલે
સાચી વાત છે સાચી વાત છે એક દિવસ માટે તમે કંઈ પણ આમ છોડ દો પછી બીજા દિવસે કરો આ તો ના કરો અને એક દિવસ કરો તે તો આમ તો ના કેહેવાય કે હારુ છે
હા એ તો છે કેમ કે જો એ બધી વસ્તુને ને આમ આમ ચાલુ રાખો ને કન્ટિન્યુટીમાં તો જ તમારે એની અસ દેખાય નહી તો એ વસ્તુ તમને હેરાન જ કરે તમે વરસ ના વચલા દાડે યોગા કરવા જાવ ન કમર રહી જાય તો પછી હપુચુ ગયું તમારે કસરત કરવા લાયક બિ નારો શું માનવું તમારું હલોવ હલો
હલોવ
હા હા બોલો બોલો
સાચી વાત છે તમારી યોગા પણ દરરોજ કરવું જોઈએ યોગા પણ ધીમે ધીમે સ્ટાર્ટ કરવું જોઈએ ગાઈડન્સ સ્ટાર્ટ કરવું જોઈએ
એકદમ એકદમ અને હું તો છે ને મને તો આ વાત ઉપર ચર્ચા કરીને એટલી મજા આવી ને પણ હું તો તમને એક સલાહ આપતો જોઉ કે જો તમે તહી રતા હોય ને તો મુંબઈ રવાનું છોડ દોજો તમે કસરત ના કરી શકો ને તો તહીંયા આગાળે
હમ
બરાબર ને આપણેે ફરી વાર વાત કરવા મળીશું બીજા એક ટોપિક ઉપર ચલો મલ્ય કેવું લાગ્યું તું મજા આવી કે ના આવી
ખુબ મજા આવી ખુબ મજા આવી મુલાકાત લશ ચોક્કસ